આવે છે આવાજ?
હહ આવે છે. કેમ છો?
સાંભળાય છે તને?
હા હા સમે છે.
હમ હમ
હહ
શું ચાલે છે?
હહ બસ કછું નહી સાલું ચાલે છે.
હહ હ
આજકાલ ઉ એક સુંદર ફિલ્મ ફ્લિમ જોવા ગઈતી.
કા સારી? હા હા હા હહ અચ્છા સર ક્યા નામ મતલબ? ફ્લિમ કેસે થી જોવાનું લાયકથી કે વચ્ચે સે સાથે જોવાનું લાયક થી?
હા હા મસ્ત ફિલ્મ નોતી.
હમ હા હા હહ
હા અ હહ વા પન એ મને પન તોને ફિલ્મ કરતાં પુસ્તક વાંચવા વધારે ગમે છે.
હહ હહ
હહ એક એમ ફિલ્મમાં તો બધું આવે. સામને જોવા મળે, સ્ટોરી, મ્યુઝિક, ઇમોશન એક્ટિંગ બધું એક સાથે
હહ હા સાચું છે હા પણ પુસ્તક વાચતા આપને પોતાની કલ્પનાથી આખું વિશ્વ બનાવી શકે એની ક મ મજા અલગ જ હોય.
હહ પણ આજકાલ કોને એટલો ટાઈમ છે? બે ત્રણ કલાકમાં ફિલ્મ પૂરી થઈ જાય.
હા સમયને અ સમયનો સવાલ નથી. રોજ બીસથી તીસ મિનિટ વાંચે તો પન ઘના પુસ્તક પૂરી થઈ શકે.
હહ ફિલ્મ જોતા ફેમિલી સાથે બેઠીને ઈન્જોય કરી શકાય. અને પુસ્તક પન ફેમિલીમાં એક બીજાને હા સજેસ્ટ કરી શકાય, પછી એના વિશે ચર્ચા કરી શકાય. હા એ પન મજાની અલગ જ વાત છે.
હા ફિલ્મમાં લોકેશન, ડ્રેસ મ્યુઝિક બધું હોય મન ખુશ થઈ જાય. થઈ જાય મન બહુત ખુશ થઈ જાય.
હા પુસ્તકમાં લેખક શબ્દથી એવી તસવીર ઉભી કરી કે મનમાં જ ચાલવા લાગે હા હું માનું છું. કે ફિલ્મથી ઈમોશનલ જલ્દી સમજાય.
હા પન પુસ્તક ઇમોશનને અ અડાનથી સમજાવે છે. પાત્ર ન વિચારો પન ખબર પડે.
હા ઘણી ફિલ્મો પુસ્તક પર બી બનતી હોય છે.
હા હા પન ઘની વાર પુસ્તક વધારે સારી હોય ફિલ્મમાં ઘના સિન કાપ
હા એ વાત તો મેં પણ સાંભળી છે કોઈ ફિલ્મ પુસ્તક વાંચું પછી એની ફિલ્મ જોવ પછી ફરજ શોધવાની મજા જ આવે
હા હું તો પેલા ફિલ્મ જોઈ પછી જો સ્ટોરી ગમે તો પુસ્તક લખું અ એ ફીમ જોતા હા પુસ્તક લગું ફિર હા ફિલ્મ જોતા તો સ્ટ્રેટ અ
હા ઓડિયો બુક સ્વરૂપે સહજ મળી શકે છે ને
હમ હમ હમ બરાબર ફિલ્મ જોવા માટે હા હા હા
આદતી ભાષા સુધરાાય શબ્દ ભંડાર વધે લેખન પણ સારું થાય
હા હા ફિલ્મ થી પણ ઘણી નવી માહિતી મળે ઇતિહાસ વિજ્ઞાન પ્રેરણા બધા પ્રકારની ફિલ્મ આવે છે
હા હું એનો વિરોધ નથી કરતી સારી ફિલ્મ જરૂર જોવું જોઈએ
તો પછી આ આપણેે બંને સમયે અ છી તે બે નું મહત્વ છે
બિલકુલ એ મનોરંજન આપે છે અને પુસ્તક જ્ઞાન અને કલ્પના શક્તિ વધારે છે
હમ હ નાના બાળકોને પણ પુસ્તક વાંચવાની આદત પાડવી જોઈએ અ હા અને સમય એંદ નાના બાળકો ના પુસ્તક વાંચવાની આદત પાડવી જ જોઈએ
હા હા અને એ સમય મળે ત્યારે સારી ફિલ્મ પણ જોવું જોઈએ
હમ એટલે સંતુલ સંતુલન જરૂરી છે
હા એકદમ ફક્ત સ્ક્રીન સામે ન બેઠું અને ફક્ત પુસ્તકમાં જ ન ખોવાઈ જવુ બંને વસ્તુને યોગ્ય તે ઉપયોગ કરવો કરવાનું જોઈએ ને
હા આપણી પણ આપણી હમ વાત થી મને લાગે છે અ લાગે છું કે પણ અ દર મહા એક મહિ મહિના એક પુસ્તક જરૂર વાંચે છે
હા અને હું દર મહિને એક સારી ફિલ્મ જરૂર જોઈશ
હા બધાનું પોતે પોતે આપને જગાનું મહત્વ છે ફિલ્મ ના મનોરંજન થાય છે અ ન નૈન અ નન એ જગા જોવા મળે હમ ના હા તો બધા પોતાને
પસંદ કરીને ફરીથી પણ જ મ મજા આવે છે ફિલ્મમાં જાય છે ને ફિલ્મ જોવાની હા પુસ્તક પાછળની મજા અલગ છે
હમ આ ફિલ્મ વાંચવાનું મતલબ અ ફાયદા કમ અને નુકસાન ઘણા બધો છે ફલીમ સ્ક્રીન ટાઈમ વધારે છે અ ટાઈમ વેસ્ટ થાય છે આ પછી બેસાનું ફિલ્મ જો તા જોતા કશું કામ કરતો હૈ તો અ અલગ બાત છે
હા આ તો છે જ પણ જો હ તો ફિલ્મ જોવા જઈ તો તે સ્ટોરી મ્યુઝિક ઇમોશન એક્ટિ બધું એક સાથે જોવા મળે છે ને જો હવે ડ્રેસ હોય તેના હા લોકેશન ડ્રેસ મ્યુઝિક બધું જોઈને મન ખુશ થઈ જાય
હા હાર પુસ્તક વાંચવાનું ફાયદા ઘણા બધા છે
કેમ કે પુસ્તક વાંચી હમ ફાયદો ઘણા બધું થ આપના શબ્દ ભંડાર ઘને વધે છે
એ સ્ટોરી બુક તો બહ આવે છે આવે સ્ટોરી બુક હા માર્કેટમાં સ્ટોરી બુક તો બહુ છે
અ મતલબ મોરલ સ્ટોરી ના ઘણું બધું શીખવું મળ્યું છે
હા પણ આજ કલ સ્ટોરી બુક વાચવાથી તો મુૂવી દેખવાને જાસ્ત પસંદ કરે છે સોરી બુક વાંચવાનું કેમ છે કે આપ વધારે ટાઈમ જાય છેમ આપ આપણી ગરદાની સમસ્યા થાય છે
હમ સ્ટોરી બુક હા માથું ન ગરદન ના સમસ્યા થાય છે સ્ટોરી બુક વા અથવાનું ખાલી ચાલતા ટ્રેનમાં આ પછી આ દસ દોડ દો ઘંન્ટા કન્ટિન્યુઅસ વાચન કરી ના તો ના થાય
હમ
આબ
દસ દસ મિનિટ પંદર પંદર વીસ મિનિટ પછી આ આખ ઠંડા પાણીને ધોઈ નાખીશ તો સરસ થાય જાય
હા પણ મૂવી માં કેવું છે કે આપણે વિજ્ઞાન પ્રેરણા બધા પ્રકારની ફિલ્મ આવી છે કોું એનો વિરોધ નથી કરતી પણ સારી ફિલ્મો જરૂર જોઈએ ને આપ હા બાકી ફિલ્મ હોય છે પણ તે ના જોવો ને સારી રતે એમ તો આવે જ છે ને
હા તો પછી અને બંને સહિત હા અને
હા જો સામને ભેટેે છે ને સ્ક્રીન ટાઈમ પણ સ્ક્રીન ના સામને જ બેઠો અને ફક્ત પુસ્તકમાં જ નખવવું હમ બંનો એક હ બંના ન પ્રકાર કરવો આપણે હ પાછળ પણ સીટ લઈ શકીએ ને
હમ હમ ફિલ્મ જોવા માટે આની ઘણી ટેકનોલોજી હા પ મલ પુસ્તક વાચતાના પણ શાંત થ જાય ધ્યાન એ એક જ રાખે તો કો વધારે વડે છે હ ના હા અ પ જ્ઞાન જદા વધે છે મને
હમ હા પણ મારા મતે તો પુસ્તકમાં કેમ છે. પુસ્તક વાચતા આપને પોતાની કલ્પના આવ વિશ્વ બનાવ શકી પણ ફિલ્મમાં એવું નથી તો બધું આખો સામને જોવા મળે સ્ટોરી મ્યુઝિક ઇમોશનલ એક્ટિંગ આ બધું કેવું છે આપને માં એવું નથી સ આ બધ સોરી ફત હા આપને ફક્ત ઈમોશનલ કરી શકી છીએ હા એવ હતું તો હા એવ થઈ શકે છે. આ પણ મૂવી માં એવું નથી એટલે તો મને મૂવી ગમે
આપે છે પણ પુસ્તક જ્ઞાન અને કલ્પના શક્તિ વધારે છે. હમ્મ. હમ્મ આવું થાય છે હમ્મ હમ્મ.
ફિલ્મ જોવા
મને ફિલ્મ જોવા ગમે છે. ઘણી બધા ટાઈમ અ જોઉં છું મેં અને હું દર મહિનાના એક સારી ફિલ્મ જરૂર જોઈશ.
હા જરૂર હા કેવું છે ફેમિલી ટાઈમ સ્પેન્ડ થાય થોડું ઘરના બહાર નીકળી શકાય હા આ તો સારું છે તોડું હ થોડો બાળકોને ટાઈમ દઈ શકાય તેમને બી મનોરંજન થાય છે થોડુંસું.
આ અ આ મતલબ આ ત હા તો આગામી આઠોડીને એક પુસ્તક અ પુસ્તક વા આગામી અઠવાડિને એક પુસ્તક અનેક એક ફિલ્મ પસંદ કરીને ફરી થી ચર્ચા કરું શા પણ
હા ચાલશે.
હમ્મ.
હમ્મ ચાલ હવે ધ્યાન રાખજો.
હા ધ્યાન તો રાખીશ તને મેળીશ.
હમ્મ આવતા ટોપિક પર વાત કરીએ.
આવતા હા આ આટવડિયા પછી મળીશ ફિલ્મ પુસ્તક માં શું શું જોય શું શું વાંચે મને અમ ખબર કરીશ. તને મેં તનેસ હેન હેને. સારું હા હા હા ચાલ હા મળે હા હા. જય શ્રી કૃષ્ણ એ મળીશ હમ્મ.
હા ચાલશે.